ક ઓલા માં મોકલ બીજું છે ને એમાં
હા એટલે કે ક તો ખરું
હા એ કે કે
એ પોફટ પોફટ થાય એ સ
કઈ ન ભપટ થાય એ
લ થાય ખબર તો પડે ભૂલ થાય તો શીખવા મળે બીજું.
હા આપડે થોડી ખબર પ
હા.
નામબામ તો લેવાનું નથી.
ના ના
હા તો હજી ઓલોું તો કે કેટલા વાગે ઉઠાય.
હું થનેજ્યાં સુધી મું સારું પડ
હમ.
ઓ
હહ ઈહા રોથી. અમારે એમ તો હું તો તો રહી પણ મોડો કોર આવીએ ને તો અત્યારે ઉઠી ગયો.
હ ઓ
હ ઠીક છે હ હવે હમાન હમાન ક્યા કરશું.
હા ખબર સા ર છે.
ને તોોડી નઈ થઈ ગયું ને
નારા બાકી છે.
તની થોડી ને થઈ ગયું છે ફોટો મોકલો એ
એ મામ તો કટનેટ
બે ન
હોય હા હવે થઈ ગયું તજે હા હવે થઈ ગયું લાગે અહીં મારો. મારો મને પૂરો કર્યો ને એટલેખી હોય છે બધા છે.
હ હા આા મારે હવે. બાકી. તને બે ત વખત બાકી હજી તો એકાદ વાર નીથોળી ને પાછો કરી લે
હેલો.
એટલે થ જ હ તઈ બપર અવાજ આવે શે ન અવાજ આવે શે ન આવે.
એ વછ્યામ હ પ થા તોું એવું
અ તો કઈ નાલતું શાંતયું વાતાવરણ તો આવે હજી. હલો.
એ હવે નાખ આપ મને તો ઓલા હાલ પછી તને વાત કરી હાલ બોલો આમાં આપડે આપડી વાત કરીએ
કેમાં વાત કરવાની આપડે હાલો હા બસ
અ
તેેની વાત કરો અને ન કરર
હા
હે હલો કેમ અવાજ ન્યાય કઈક આવે છે ઓરણ વાગે નો